હલો હા હા એકદમ આવે છે
કેમ છો
બસ એકદમ મજામાં તમે કેમ
એકદમ મજામાં આજે આપડે ચંદીગઢ મારફત મનાલી ની મુસાફરી વિશે વાત કરીએ
ચાલો આ તો એક ખુબ જ રાસપ્રદ વિષય છે ને ઘણા લોકો મનાલી જવા માટે પેલા ચંડીગઢ પોહોંચી જાય છે
હા બિલકુલ પણ ઘણા લોકો મનાલી થી મનાલી જતા પહેલા ચંંદડીગઢ પહોંચી જાય સાચી વાત છે તમારી ચંદીગઢ ભરત નું એક સુંદર અને યો યોજનાબંધ શહેર છે
હા એકદમ સાચ આ શહેર સફાઈ મોટા રસ્તા અને હરિયાળ માટે ઓળખાય છે
હા ઘણા પ્રયાસો અહીંથી જ મનાલી તરફ ની મુસાફરી સારું થઈ જાય છે
હા અને ચંડીગઢ થી અ મનાલી સુધીનો માર્ગ પહાડ વિસ્તાર માંથી પસાર થાય છે.
હા મુસાફરીનું શરૂઆત મેદાન વિસ્તારથી જ થઈ જાય છે
હા અને થોડું આગળ વધતા ધીમે ધીમે પહાડો દેખાઈ લાગે છે
હા રસ્તાના બંને બાજુ ઘણા વૃક્ષો હોય છે.
હા અને કુદરતી દ્રશ્યો મુસાફરી ફરીનું સુંદરતા વધારે છે.
હા સવારના સમયમાં હોવા ગણિત તાજી ભરેલી હોય છે
હા અને મુસાફરી દ્વારા નાના ગામ પણ જોવા મળે છે.
ગામના લોકો પોતાની રોજિંદી જિંદગીમાં વ્યસ્ત હોય છે.
હા અને ખેતરો ઘર અને નાની દુકાનો પણ જોવા મળે છે.
રસ્તા પર ક્યારેક નદી પણ સાથે સાથે વહેતી હોય છે.
હા એકદમ સાચી વાતને પાણી નો મધુર અવાજ વાતાવરણ શાંત બનાવે છે
હા બિલકુલ આગળ વધતાં વધતા પહાડો વધુ નજીક દેખા દેખવા લાગે છે
હા અને માગૅમાં ઘણા વલાક પણ આવે છે
હા વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી જરૂરી હોય છે ત્યાં હલો
હમ
હલો પહાડી રસ્તા પર ધીમી ગતિ સારી મનાય છે
હા અમે એજ મ લોકો ત્યાં અ થોડી વાર ઉભા રહે છે.
હા બિલકુલ ઘણી જગ્યાએ ચણામાં મકાઈ અને હલકા નાસ્તા મળે છે.
એકદમ સાચી વાત ને ગરમ ચા પણ મુસાફરીને તાજગી આપે છે
હા રસ્તા પર ક્યારેક ધુમ્મસ પણ જોવામાં મળે છે
હા અને પહાડ ઉપર નાના ઝરણા પણ જોવા મળે છે.
હા તેમ તેમનું પાણી ખુબ સ્વચ્છ દેખાય છે.
હા અને કુદરતની વચ્ચે મુસાફરી શાંત અનુભવ આપે છે.
હા માર્કમાં ઘણો ફોટો લેવાય તેવા દ્રશ્યો મળે છે
બિલકુલ પહાડી વિસ્તારમાં હવા ઠંડી હોય છે.
હા એટલે યોગ્ય યોગ્ય આપડા સાથે રાખવા જોઈએ આપણેે
બિલકુલ વરસાદની ઋતુમાં રસ્તાનું સૌંદર્ય વધી જાય છે
હા પણ સાવધાની પણ એટલી જ જરૂરી હોય છે આપણી માટે
હા અને ચંદીગઢ પછી ધીમે ધીમે ઊંચાઈ વધી જાય છે
હા પહાડોની રચના અલગ અલગ દેખાય છે.
હા અને ઘણી જગ્યાએ એકદમ દેવદર ના વૃક્ષો હોય છે.
હા આ વૃક્ષો પહાડોને વધુ સુંદર બનાવે છે.
હા અને પક્ષીઓ ના અવાજ પણ સંભળવા મળે છે
હા કુદરત સુ. સાથેનો સમય મનને શાંતિ આપે છે.
હા અને માર્ગમાં કેટલાક પુલ પણ આવે છે.
હા ફૂલ નીચે વહેતી નદી દ્રશ્ય અને આકર્ષક બનાવે છે.
હા અને પહાડી ગામોની રચના પણ અલગ હોય છે.
હા ઘરો મોટા ભાગે ઢલાન પર બંધાયા હોય છે.
બિલકુલ ને લોકો પોતાના રોજગાર માટે ખેતી અને વ્યાપાર કરે છે.
હા સ્થાનિક બજાર પણ જોવામાં રાસપ્રદ હોય છે.
હા અને ત્યાં સ્થાનિક વસ્તુ પણ મળે છે.
હા બિલકુલ. હાથથી બનાવેલુ વસ્તુને પણ ખૂબ પ્રસિદ્ધ હોય છે ત્યાં
હા અને મુસાફરી દોરન વાતાવરણમાં ફેરફાર સ્પષ્ટ દેખાય છે.
હા મેદાનની ગરમી પછી ઠંડકનો અનુભવ થઈ છે આપળા ને
હા અને રસ્તા પર સુરક્ષા ના નિયમોનું પાલન કરવું જોઈએ.
હા આ દરેક મુસાફર માટે મહત્વપૂર્ણ છે.
હમ અને કુદરતની સંભાળ પણ એટલી જ જરૂરી છે.
હા કચરો ક્યારે પણ રસ્તા પર ના નાખવો જોઈએ.
હમ સ્વચ્છતા બધાને જવાબદારી છે. બધા લોકો માટે
સ્વચ્છ જગ્યા વધુ સુંદર લાગે છે આપણાને
હા અને મનાલી તરફ જવાનો માર્ગ ઘણો લોકોને ગમે છે.
હા કારણ કે આમાં કુદરતી સૌદર્યથી ભરપૂર છે.
હા અને મુસાફરી કેવલ એક જગ્યા સુધી પહોંચવાની નથી.
હા માર્ગમાં મળતા દ્રશ્યો પણ એટલા જ મહત્ત્વપૂર્ણ હોય છે.
હા અને અહીં દરેક વલાંક નવો નજારો બતાવે છે.
હા દરેક થોડી દૂર પછી દૃશ્ય બદલતું જાય છે.
હા અને આ રીતે ચંંદીગઢ મરફત મનાલી ની મુસાફરી યાદગાર બની શકે છે.
હા બિલકુલ ચંદિગઢ પછી પહાડો ધીમે ધીમે વધુ મોટા દેખવા લાગે છે.
હા અને ઊંચાઈ વસતા હવા વઘુ ઠંડી થતી જાય છે.
હા રસ્તા બંને બાજુ દર દેવદાર અને પાઇન ના વૃક્ષો જોવાવામાં મળે છે.
બિલકુલ ને આ વૃક્ષો પહાડી વિસ્તારને ઘણો સુંદર બનાવે છે.
સવારના સમયનો પહાડ ઉપર હલકા ધુમ્મસ પણ દેખાય છે.
બિલકુલને સુરજની કિરણો ધુમ્મસ માંથી પસાર થાય ત્યારે તે દ્રશ્ય ખુબ જ આકર્ષક લાગે છે.
હા બિલકુલ ઘણા પર પ્રવાસીઓ આ દ્રશ્યો જોવામાં આનંદ અનુભવે છે.
બિલકુલ માર્ગમાં ક્યારેક નાની નાની સાથે વહતી પણ હોય છે.
હા નદીનું સ્વચ્છ પાણી કુદરતની સુંદરતા વધારે છે.
બિલકુલ અને કેટલાક સ્થોળના પુલ પણ હોય છે.
હા પુલ પરથી નદી જોવાની જા અલગ જ હોય છે.
હા અને મનાલી તરફ ના ગામો શાંત અને સ્વચ્છ હોય છે.
હા ઘરમાં મોટા ભાગે લાકડા અને પથ્થરથી બનેલા હોય છે
બિલકુલ ને ઘરોની રચના પહાડી વાતાવરણ ને અનુકૂલ હોય છે
હા કેટલાક ઘરના છત ધલાન વાળા હોય છે
હા અને આવું બાંધકામ વરસાદ અને બરફ માટે ઉપયોગી હોય છે
બિલકુલ માર્ગમાં સફર કરતાં કરતાં સફરનો થાક પણ ઓછો લાગે છે
હા અને કારણ કે કુદરત ના દ્રશ્યો પણ તાજગી આપે છે
પહાડો વચ્ચે વહેતી ઠંડી હવા આંખો આખ આખી લાગે છે અનોખી લાગે છે
હમ બિલકુલ ને જ્યાં સુધી નજારો જાય ત્યાં સુધી હરિયાળી જોવા મળે છે
કેટલાક સ્થળો સફર દોરાન સફેદ વા વાદળો પણ નજીક દેખાય છે
હા અને આ દ્રશ્ય ઘણું મનોહર લાગે છે
હા પહાડી રસ્તા પર સાવધાની સાથે મુસાફરી કરવી જોઈએ આપણે
બિલકુલ વલાકવાળા માર પર ધીમી ગતિ સારી હોવી જોઈએ
હા સુરક્ષા દરેક મુસાફર માટે પહેલી જરૂરિયાતમંદ વસ્તુ છે.
હા હવે મનાની શહેર વિશે વાત કરીએ ચાલો.
મનાલી હિમાચલ પ્રદેશનું એક પ્રસિદ્ધ પ્રવાસ સ્થલ છે.
હા અને આ શહેર બીયાસ નદી ના કિનારે આવેલું છે.
હા અહિયાં વર્ષભર ઘણા પ્રવાસીઓ આવે છે.
હા અને ઉનાલામાં પણ અહિયાંનું વાતાવરણ ઠંડુ હોય છે.
હા શિયાળામાં ઘણી જગ્યાએ બરફ જોવા મળે છે.
હા અને બરફથી ઢંકાયેલા પહાડો ખુબ જ સુંદર દેખાય છે.
હા ઘણા લોકો આ દ્રશ્ય જોવામાં આવે છે.
બિલકુલ બિલકુલ મનાલી માં બગીચા પણ ઘણા આવેલા
સફર દોરાન ફૂલો પણ જોવામાં મળે છે આપણને
એકદમ સાચી વાત કઇ તમેં.
હા હ મેં આજે તમારા જોડે વાત કરીને ખુબ મજા આવી.
મને પણ ખુબ જ મજા આવી.
હા ચાલો તો બીજી કોઈક વાર આપણે ફરી વાર વાત કરીશું. આવા કોઈક રાસપ્રદ ટોપિક પર.
ઓ ચોક્કસ ચોક્કસ
ચ મળીએ આવજો.
આવજો